હાલો
હા મારો અવાજ સંભળાય છે?
હા થોડા ઊંચા અવજે બોલ જો? હાવ ધીમો સંભળાય છે.
હા નમસ્કાર.
નમસ્કાર
કેમ છો તમે?
મજામાં.
તો આજે આપણે જે છે નશા મુુક્ત જે વિષય જે છે એમના ઉપર વાત કરીએ.
હા, હા કેમ નહીં. નશા મુક્તિ. સમાજમાં નશોસ આપણને શું ફાયદો કરે છે કે ગેરલાભ. એ વિશે આપણે ચર્ચા કરી
હા. અને આજે જે છે લગભગ દરેક ગામ હોય, કે શહેર હોય અને સમાજમાં કોઈને કોઈ રીતે જે છે નશાની સમસ્યા આપણને જોવા મળતી હોય છે, કે જેથી આ વિષય ઉપર જો ખુલ્લે આમ ચર્ચા કરવી એ ખૂબ જ જરૂરી બની ગયું છે એમ.
કારણ કે અત્યારે એવું થઇ ગયું છે કે ચા, પાણી, નાસ્તો નહીં હોય તો ચાલશે. પણ અત્યારે નશો તો એટલો વધી ગયો છે કે વાત પૂછો માં.
હા. અન અને એમાં પણ જો પહેલા તો એ જણાવીએ કે નશો એટલે શું કહેવાય એમ? એટલે જો હું સરળ ભાષામાં તમને કહું, તો કોઈ પણ એવી વસ્તુ કે જેની વ્યસ વ્યક્તિને લત લાગી જતી હોય. અને જે તેના શરીર ઉપર મન ઉપર વિચારશક્તિ અને જીવન ઉપર. ખરાબ અસર કરે. એને જ આપણે નસો કહેતા હોઈએ છીએ જેમ કે દારૂ હોય. સિગારેટ હોય બીડી હોય તમાકુ હોય ગુટખા હોય. અને અન્ય ઘણા બધા એવા નશીલા પદાર્થો છે કે જેને આપણે નસાામાં. સામેલ કરી શકતા હોઈએ એમ.
હા હા અત્યારે તો એ પણ પ્રચલિત થયું છે. નશા માટે ડગક્ષ. જે છોકરીઓ પણ લઈ છે. આપણેે જયારે જોઈએ ત્યારે સારા ઘરની છોકરીઓ. આ વસ્તુ અપનાવી રહી છે પણ સારું ન કેહેવાય.
હા તમારી વાત એકદમ સાચી છે કેટલાક લોકો એવું કહેતા હોય કે. અમે તો જે છે માત્ર સુખ માટે કરીએ છીએ. શું શોખથી શરૂ કરેલો નસો પણ જોખમી બની શકતો હોય ખરા.
હા હા શોખ થી કરેલો નશો જ્યારે. એને વિચાર આવે કે આપડે તો થોડું લેશું. પણ જયારે ભાઈ બંધો દોસ્તો હારે નશો કરવા લાગે છે ત્યારે બધા. ભાઈબન એમ કેતા હોય થોડું લે થોડું લે થોડું લે એમ. કરી કરી બધા એનામાં નાખતા હોય છે. અને એમ કરતા કરતા જે એક સારા ઘરની વ્યક્તિ હોય. અને એની પાછળ જે બધા પડી ગયા હોય ફ્રેન્ડો. અને એ વધારે નશામાં પડી જાય ત્યારે એની લૂટફાટ પણ થતી હોય. મોબાઈલ ચોરી થાય જે બધું પહેરું હોય હી પોકેટ. આવી રીતના પણ ભાઈ બંધો હોતાને ઘણી વાર આવી રીતના. નસો કરાવતા હોય છે જે તમે કીધું એમ.
હા, તમારી વાત એકદમ સાચી છે કે મોટા ભાગના વ્યસની લોકો જે છે, શરૂઆતમાં આવું જ કેતા હોય છે અને લોકો જે છે નસો શા માટે શરૂ કરતા હોય છે તો કે ઘણા એના કારણો હોઈ શકે કેટલાક મિત્રોનું તમે જેમ કીધું એમ દબાણ હોય છે, કેટલાક તણાવમાં હોય છે કેટલાકને ફિલ્મો અથવા સોશિયલ મીડિયાથી પ્રભાવિત થતા હોય છે તો કેટલાક લોકો જે છે એઈ ઉત્કુત્સાથી જે માત્ર એક જ વાર અજમાવે છે પરંતુ એક એકવાર શરૂ થયા પછી બહાર નીકળવું એ ખૂબ જ મુશ્કેલ બની જતું હોય છે એમ
હા, હા, એમાં પછી આપડે જોઈએ કે લગ્ન થયેલા જે પુરુષ હોય કે સ્ત્રી હોય એ નશાને રવેડે ચડી જાય ત્યારે એને એના બાળકો એને ત્યાગવાનું થાય જય્યારે નશીલા પદાર્થ ને ત્યાગ કરવાનો થાય ત્યારે એને એના બાળકો પણ એનાથી વિશેષ નથી લાગતા અને ત્યારે એને ઈજ દેખાય છે. કે હું આ વસ્તુ વધારે કરું.
હા, અને એવું છે કે નસો જે છે એ એક વખત અજમાવવું યોગ્ય નથી કેમકે જો કારણ કે કોઈકને ખબર નથી હોતી કે ક્યારે સોખ જે છે એ વ્યસનમાં બદલાઈ જતો હોય છે એટલે નશાની અસર સૌથી પહેલાં કહું તમને તો એ શરીર ઉપર પડતી હોય છે પછી મન ઉપર પડે છે અને ત્યારબાદ પરિવાર અને સમાજ ઉપર પડે પડતી હોય છે એમ.
હા, હા, શરીર ઉપર પડે ત્યારે તો બહુ જ નુકસાન કરે છે એનાથી ઘણાય ના હૃદય ફેફસા, લીવર, મગજ અને ખુબ જ એને થાક લાગતો હોય એવો અનુભવ થાય છે અને કામ કરવાની શક્તિ ઘટતી જાય છે, અને ગંભીર બીમારીઓનું જોખમ વધતું જાય છે એટલે નશાથી ઘણું બધું થઈ શકે છે.
તમારી વાત એકદમ સાચી છે, જે નસો કરાવે છે બીજું કોઈ કરાવતું નથી એવું પણ કહેવામાં આવે છે, એટલે જો જે નસો જે છે ઘણાબધા, ઘણાબધા અંગોને નુકસાન કરતું હોય ફેફસા, હૃદય, લીવર, મગજ અને આવી બધી વસ્તુને નુકસાન, શું નશાની અસર જે છે યુવાનોમાં વધ વધારે જોવા મળે છે, તમારા મત મુજબ
હા, હા અમારા મત મુજબ જો આપણે મિત્ર બનાવીએ ત્યારે અમુક સારા હોય છે અને અમુક સારા હોતા નથી. અને જે એક જ વ્યક્તિ જે આપણા મિત્ર હોય એમાંથી એક વ્યક્તિ જો નશીલો હોય તો એ બધા મિત્રોને બગાડી શકે છે.
હા, તમારી વાત ઈ એકદમ સાચી છે કારણ કે જો યુવાનીમાં જો વસ્તુઓ ઝડપથી અજમાવે છે તો ખોટી સંગત મળી જતી હોય તો વ્યસનની શક્યતા જે છે એ વધી જતી હોય છે.
એટલે જો એક ખોટી સંગત જે છે એ કેટલી અસર કરતી હોય આપણા જીવનમાં. તો કે ખૂબ જ વધારે અસર કરે કેમ કે જે કહેવત છે કે સંગત રંગ જે છે જરૂર લાગતો હોય છે. એટલે સારા મિત્ર હોય તો જીવન સુધરી જતું હોય છે પણ જો ખરાબ સંગત હોય તો જીવન બગડી પણ શકતું હોય છે.
હા હા તમે કીધું એ બરાબર છે. જેવી સંગત એવી અસર પડે છે આપણા ઘરના વ્યક્તિ પર. જો મિત્ર ખરાબ હોય ત્યારે એમાં આપણા વ્યક્તિને બગડતા વાર નથી લાગતી. એટલે આપણે વિચારવું જ પડે છે પછી આપણે ગમે એટલો એને જે આપણા ઘરમાં સમસ્યા થઈ હોય ત્યારે એને ગમે એટલું ખીજાયે, પ્રેમથી સમજાવીએ ઘણા ઠપકો પણ આપ તા હોય છે. પણ કોઈ વસ્તુ કામ આવતી નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. એટલે જો નશાવાળી વ્યક્તિ હોય છે એમનો નશો છોડાવવો હોય ખૂબ જ કઠિન ભર્યું કામ હોય છે. અને આપણે જે છે શાળામાં કોલેજમાં એવા નશા જાગૃતિ મા ટેના જે છે કાર્યક્રમો કરી શકીએ, વ્યાખ્યાનો કરી શકીએ પછી નિયમિત રમતગમત સાંસ્કૃતિક કાર્યક્રમો હોય મા ર્ગદર્શન ગમે તે હોય તેમાં જે છે આવી રીતે આપણે નશા મુક્ત કાર્યક્રમ જે છે એ યોજી શકતા હોઈએ છીએ. અને સમાજની પણ ઘણી એવી જવાબદારી હોય છે કે જે સમાજે વ્યસનની વ્યક્તિ હોય એને તિરસ્કાર કરવાને બદલે તેને વ્યસન છોડવામાં મદદ કરવું જોઈએ જાગૃતિ ફેલાવી જોઈએ. અને યુવાનોને સકારાત્મક પ્રવૃત્તિઓ તરફ પ્રોત્સાહિત કરવા જોઈએ. આવી ઘણી બધી એવી જે છે કે જે સમાજની જવાબદારીઓ હોય છે.
હા હા. એમ સમજીએ તો આપણે એને નશાથી દૂર રહેેવાના શ્રેષ્ઠ રસ્તાઓ અપનાવવા પડે છે. જેવો કે અભ્યાસ કરવો રમત ગમતમાં ભાગ લેવો પરિવાર સાથે સમય પસાર કરવો. મિત્રો સ અ સારા મિત્રો બનાવવાના એવા બધા રસ્તે આપણે એ વ્યક્તિને લઈ જવા પડે પણ જો કે અમુક વ્યક્તિ વ્યસન છોડી શકે છે. એક વાર જેની લત લાગી ગઈ એ એના વગર રહી શકતો જ નથી.
હા તમારી વાત એકદમ સાચી છે. વ્યક્તિને જો એક વાર લત લાગી જાય તો એ પછી છોડવી એ ખૂબ જ મુશ્કેલ બની જતી હોય છે. અને જો કોઈ વ્યક્તિ પહેલાથી જ વ્યસનની લતમાં હોય તો તેને દોષ આ પવાને બદલે સમજાવવું જોઈએ પરિવારનો સાથ આપવો જોઈએ અને જરૂર પડે તો વ્યસન મુક્તિ કેન્દ્ર હોય છે અથવા તો તબીબી સલાહ જે હોય છે એ લેવી જોઈએ. જો આખો સમાજ નશા મુક્ત બની જાય તો ઘણું બધું બદલી જકે બદલી શકે છે. કે લોકો વધુ સ્વસ્થ રહેશે પરિવારોમાં સુખ શાંતિ રહેશે ગુનાઓ ઘટ શે અકસ્માતો ઓછા થશે. અને દેશના વિકાસમાં પણ ઘણો એવો સારો એવો ફાયદો થશે એમ.
હા હા નશામુક્ત દેશ હોય કે નશામુક્ત કોઈ પણ ગામ હોય તો તે ખુબ જ આગળ આવી શકે છે. એ આખો સમાજ આગળ આવી શકે છે દેશ હોય તો દેશ ગામ હોય તો ગામ અને જે કુ ટુંબ વ્યવસ્થા આપણે સમાજને ગણીએ તો એ પણ કુટુંબ હોય તો પણ તે આગળ આવી શકે છે નસ્તાથી
આપડે વાત કરી લીધી નશા મુક્તિ ઉપર તો ફરી મળીશું નવા ટોપિક સાથે આભાર.
હા હા ફરી મળીશું.